હલો મારો અવાજ આવી રહ્યો છે? તમને
હલો હા અવાજ આવી રહ્યો છે.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
હા, આવી રહ્યો છે
બોલો તો તું કવ
કઈને હમણાં હાલમાં ઉત્તરાયણ આવી રહી છે, જેથી કરીને ઘણા બધા દોરાને કારણે પક્ષીઓને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, જેથી તેમને ઉડવામાં અને ગમે તેમાં તકલીફ બહુ પડી રહી તેના માટે તમને સંપર્ક કર્યો
એ વાત તમારી સાચી છે, અત્યારે ઉત્તરાયણ આવી રહી છે, અને જેથી કરીને લોકો પાકો દોરો મંજ આવેે છે, લોકો એ નથી સમજતા કે આપણે કાચા દોરાથી પતંગ ચગાવ ભલે આપણી પતંગ કપાઈ જાય તો કઈ નહી પરંતુ આપણે પતંગ ચગાવીને આનંદ માણીએ એ કોઈ વિચારું નથી બધાને એવું છે, કે કોમ્પિટિશન લઈ, અને પાકો દોરો મંજાવી અને બધાની પતંગ કાપી પરંતુ, તેઓ એ નથી જોતા કે અત્યારે પક્ષીઓને ખુબ નુકસાન પહોંચે છે, પક્ષીઓ બહાર પણ નથી નીકળી શકતા અને તેઓ તેઓ બહાર નીકળીને ફરી પણ નથી ને ઉતરાણના ભયને કારણે, તેઓ તેમના માળામાં જ રહેવા પડે છે, અને તેઓ બહાર નીકળી પણ નથી. અને તેના લીે ખુબ નુકસાન થાય છે, તમારે શું માનવું છે આ બાબત
કારણ હવે જોવું ને એટલા બધા પતંગો જગી રહ્યા છે, જેથી કરીને હવે પક્ષીઓ કાંથી જાય તે બિલકુલ જગ્યા બચતી નથી, કારણ કે હવે હવામાં એટલી બધી પતંગો હોય છે, કેટલા દોરા હોય છે, જેથી કરીને ઘણા બધા પક્ષીઓના પાંખમાં અને ઘણા પક્ષીઓ તો મૃત્યુ પણ થઈ જાય છે, જેથી કરીને એવા બધા દોરા પાકા દોરાનો ઉપયોગ કરો જોઈએ નથી પણ લોકો માનતા નથી પાકો દોરજ મંજ છે, જેથી કરીને એમની પતંગ ન કપાય અને બીજાની પતંગ આપી શકે પરંતુ જેથી કરીને એવા દોર થી ઘણા બધા પક્ષીઓને નુકસાન થાય છે, પરંતુ એ વાત બિલકુલ માનતા નથી અને થી. એવા બધા દોરા મંજાવવા જોઈ નહીિ પરંતુ, એ લોકો એવું માનતા નથી અને, ઘણા બધા લોકો પાકો દોરો મં ઘણા બધા પક્ષીને મૃત્યુ નું કારણ ભી બને છે, અને તેમને ઘણી બધી ઈજાઓ પણ પહોચાડે છે, તમારું શું માનવું છે.
એ વાત તમારી સાચી રઈ ર અત્યારે તમે જોવા જાવ તો જે દોરાઓ નીચે પડેલા હોય છે અને તેના કારણે આપણે જે વાહન વ્યવહાર છે. તેમને પણ ખૂબ નુકસાન થાય છે દોરાઓ તેમના ગાળામાં ભેરવાઈ જાય છે. જેથી કરીને તેઓનું ગળો પપવાની શક્યતા વધી જાય છે, અને ચાલુ ગાડી પર તેઓને જો આવું થાય તો દોરો તેમને ગળમાં ક તો ગમે ત્યાં અટકી જાય તો તેઓથી પછી ગાડી પણ નથી બેલેન્સ થતી અને તેઓ પડી જાય છે, અને જેના કારણે તેમને માથા માં ઈજા થાય છે અથવા ખભા ખભા માં ઈજા થાય છે, અથવા હાડકાઓ તૂટી જાય છે. તો એવું ઘણું બધું, તમે સાંભળી જ હશે તે ખુબ નુકસાનકારક છે તો લોકોએ સમજવું જોઈએ, કે આવું ગમે ત્યાં ડોરા તોડીને ના નાખી વા જોઈએ અને દોરા નાખી દે તેઓ ગમે ત્યાં તોડીને તો પછી તેના કારણે ખુબ નુકસાન થાય છે ગાયો અને તે તે ઉચકીને ખાઈ જાય છે, અને અને, તેના કારણે ખુબ નુકસાન થાય છે તમાર શું માનું છે.
હા એ વાત એ તમારી એકદમ સાચી છે હવે ઘણા બધા દોરાઓ ગમે ત્યાં આપણે નાખી દઈએ છીએ જે ગાયો આવે છે. ચરવા માટે તેઓ તે ચારો સાથે ખાઈ જાય છે, અને તેમના પેટમાં જાયા કરે છે. થી કરીને તેમને ઘણી બધી પેટમાં નુકસાન થાય છે, પરંતુ લોકો એવું માનતા નથી પતંગ ચલાવે છે, પરંતુ તોડીને ગમે ત્યાં નાખી દે છે. અને, તેમને સળગી દેતા નથી જેથી કરીને ગાયો ઘણી બધી ચરવા માટે આવે છે. ચારો તો તેઓ તેમને પક્ષીઓની તો વાત જ ઠીક છે, પણ પરંતુ હવે, દોરાના કારણે આપડણે પતંગ ચગાવીએ છીએ, તે ગમે ત્યાં દૂરો લટકી રહે છે, તેને તેના કારણે હવે ઘણા બધા માનવને પણ નુકસાન થઈ રહ્યું છે. જેથી કરીને દૂર આજુબાજુ લટકી રહ્યું હોય, તો બાઈક ના કાર બાઈકથી આપડણે આવીએ છીએ, તો ગળાઓ કાપાઈ જાય છે, હાથ કપાઈ જાય છે ગમે ત્યાં દૂરો લાગે છે, તથી ગમે ત્યાં ઈજા થઈ શકે છે, હમણાં હાલમાં ઘણી બધી જગ્યાએ લોકો ના ગળા દોરાને કારણ કપાઈ રહ્યા છે, કારણ કે એટલી ઉપરથી દોરો આવી ર છે, અચાનક આવી જાય છે અને બા પર આપણે હોઈએીએ એટલી સ્પીડમાં હોઈ છીએ તેથી દોડો તરત લાગે છે, અને ક્યારે ગળું કપાય છે, આપણને ખબર પડતી નથી, તેના વિશે તમે શું કહો છો?
તમારી વાત સાચી છે, અત્યારે પતંગ જે કપાઈને જાય છેવામાં જાય છે, જેના કારણે પતંગ ક્યા શુ થશે કોઈને કશ ખબર હોતી નથી, જેથી કરીને વાહન વ્યવહાર જે ટુ વ્હીલર પર જાય છે, પે તેઓને ખુબ નુકસાન થાય છે, અત્યારે તો સરકારશ્રી એ સારું કર્યું છે, કે બધાને આગળથી બાઈક પર આગળથી સેફ્ટી ન સળિયા લગાવી આપવામાં આવે છે, જેથી કરી લોકોને ને ગળા કપાતા બચી શકે અને તેઓ સારી રીતે વાહન વ્યવહાર અને શાંતિ થી નીકળ થ પરં એનો પણ કોઈ ફાયદો નથી તે આગળથી લગાવેલું હોય છે, અને જો પાછળથી આવીને દોરો ભેરવાઈ જાય તો તેની કોઈ ગેરંટી લઈ શકતું નથી, કે ગમે ત્યારે ગમે ત શું થશે જેથી કરીને જેમ બને તેમ આપણે વાહન વ્યવહાર ટાળવો જોઈએ, ઉતરાયણના બે દિવસ અને જ રહેવું જોઈએ અને હું, તો એ પણ માનું છુ, કે આપણે સૂતરા કાચા દોરાથી પતંગ ચગાવવી જોઈએ જેથી, કરીને લોકોને નુકસાન ના પહોંચે અત્યારે તમે જો તો બધા નાઇલોન દોરીનો ક્રેઝ ખુબ વધી રહ્યો છે, ચાાઈના દોરીનો ક્રેઝ ખુબ વધી રહ્યો છે, લોકો ચાાઈના દોરી દોરી, ના દોરી લાવી લ પતંગ ચગાવે છે, અને જેથી કરીને પોતાના હાથ અને આંગીઓને તો નુકસાન પહોંચાડે છે, પરંતુ પરંતુ જે બહાર ના હોય છે, બધા તેઓને પણ ખુબ નુકસાન પહોંચાડે છે, તમારે શું માનવું છે આ બાબતે
હા, એ વાત તમારી બિલકુલ સાચી છે, ઘણા લોકો પોલીસથી બચીને નાયલો દોરોનો ઉપયોગ કરે છે, તેથી એ લોકોને નુકસાન થાય છે, પણ એ લોકો એવું માનતા નથી. તેથી કરીનેથી બીજાને પણ નુકસાન થાય છે, અને પોતાને બી નુકસાન થાય ઘણા લોકોના હાથ કપાઈ જાય છે, અને જે ચગાવનાર છે. તેમના બી હાથ કપાઈ જાય છે, તો પણ તેઓ પોતાના શ્વાસથની ફિકર કરતા નથી અને નાઇલોન દોરી થી પતંગ ચગાવે છે. જેથી કરીને તે કપાઈ જાય છે, તે દોરી ગમે ત્યાં જાયા કરે છે, જેથી કરીને આજુબાજુમા ચાલતા ગાડી ચલાવનાર વાહનો પરથી જાતા વ્યક્તિઓને તેઓ દોરી લડી જાય છે. તો હાથ કપાઈ જાય છે, ગળું કપાઈ જાય છે, જેથી ઘણી બધી ઈજાઓ થઈ જાય છે, તેથી પણ તો પણ બધા લોકો માનતા નથી અને નાયલોન દોરીનો ખૂબ ઉપયોગ કરે છે, જેથી કરીને લોકોની પતંગ આપપી શકાય પરંતુ તેઓ પોતાનો સ્વાસ્થ્ય પક્ષીઓ ન સ્વાસ્થ્ય અને માનવનો શ્વાસ જોતા નથી, કે તેમને ઘણી બધી નુકસાન થઈ શકે જે દોરાઓ પડી જાય છે, તેમને ગાયો ખાઈ શકે છે તેથી કરીને તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. બિલકુલ એ લોકો વિચારતા નથી, અને પોતાના મનોરંજન માટે એવા નાયલન દોરાનો ઉપયોગ કરે છે, જે પોલીસો થી બચીને તેઓ લાવે છે, અને ચગાવે છે, અને જેથી કરીને તેમને તેમને પરંતુ બીજા ને પણ ઘણું બધું નુકસાન કરી શકે છે. તેઓ માનતા નથી. અને પતંગ ચગાવવામાં તેમનો ઘણો બધો ઉપયોગ કરે છે, તે મારે શું કેવું છે.
એ વાત તમારી સાચી છે, તે મેં તો કહ છું કે જે દુકાનદારો હોય છે, જે દોરા વેચે છે, અને પતંગ વેચે છે, તેઓ નાયલોન ચાઈના દોડી સંતાળીને વેચે છે, તો તેઓ ધ્યાન જોઈએ પોલીસે ઘણી જગ્યાએ, રેડ કરવી જોઈએ આ કે આ કાળા બજાર ચાલી રહી છે, જે ખુબ વધારે માત્રામાં ચાઈના દોરી વેચી રહ્યા છે. તે નવે છે, અને તેના પ્રત્યે થોડું ધ્યાન રાખવું જોઈએ, કે તેઓ વેચી રહ્યા છે, તો તેઓ કા માટે વેચી રહ્યા છે, અને કેમ વેચી રહ્યા છે, અને બધી જ મુલાકાત લેવી જોઈએ, અનેમને જો પણ જોયું કે બધા પાસે આ દોરાઓ વેચવાનો લાયન્સ છે કે નથી હજુ તેઓ ગેરકાયદેસર વે ચી રહ્યા હોય તો તેઓ પર પ્રતિરોપ લગાવવો જોઈએ અને તેમને વેચવા ન દેવી જોઈએ. તેઓ અને અત્યારે તમે જોવો તો બધા એટલા મોટા મોટા પતંગોને પણ વેચી રહ્યા છે તો તે ધ્યાન રાખવું જો કે આટલા મોટા પતંગો લાવે છે અને તે ઉડાવે છે ઉડાવે એનો પણ કોઈ વાંધો નથી. પરંતુ તે જઈને કોઈને ગાળામાં ભેરવાય અથવા કોઈને નુકસાન થાય તે તો કોઈ જોતું નથી તે હવે પતંગ કપાઈને જશે તો તેમને વાગશે અને તેઓ શે તો પછી તેમનું શું થશે તે તેઓ વિચારવું જોઈએ. તમાર શું માનવું છે?
હા, વા એ વાત બરાબર છે કે બધા ઘણા બધા છોક રાઓ પતંગ લૂંટવા માટે દોડી જાય છે અને જેથી કરીને તેમને ઘણું બધું નુકસાન પણ થઇ જાય છે. અકસ્માતો થાય છે, ગાડીને આગળ આવી જાય છે. જેથી કરીને તેમને ઘણું બધું નુકસાન થાય છે. એ લોકો એ બિલકુલ માનતા નથી કે પતંગના કારણે તેમનો જીવ જોખમમાં આવી જાય છે અને તેનો ઘણું બધું નુકસાન થાય છે એવું માનતા નથી. હમણાં હાલમાં જ જોઈ લેવાને અમારા ફળિયાના એક હર્ષકુમાર ના મનો છોકરો તે પતંગ દોડવા માટે જાય છે. જેથી કરીન તેમને પડી ગયો છે અને ખૂબ લાગ્યું છે. પરંતુ તે એ માનતો નથી. તે હાલમાં દસ-દસમામાં છે અને તેમની પરીક્ષા બોર્ડની પરીક્ષા આવી રેહવાની છે. તો પણ તે ઘરે વાંચતો નથી અને પતંગ ચગાવવા આવી જાય છે. તેમના કાકા એક પ્રો પ્રોફેસર છે. તેને ખુબ વઢે છે. પરંતુ તે બિલકુલ માનતો નથી. હમણાં હાલમાં હમણાં બે દિવસમાં તેમની પરીક્ષા છે તો પણ તે પતંગ ચગાવવા માટે આવ્યો છે. જેથી જેથી કરીને તે ઘરે બિલકુલ વાંચ વા જતો નઈ. અમે કહીએ છીએ તો પણ તે બિલકુલ વાંચતો નથી અને પતંગ ચગાવવાતા આવ્યા કરે. તેમાં શું કેવું છે?
હા એ વાત સાચી છે. આપણે માનીએ છીએ કે તહેવાર વરષમાં એક વાર આવે છે પરંતુ અત્યારના વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ કે થોડો ટાઈમ ફાળવો જોઈએ પતંગ ચગાવવા માટે પણ આપડી ના નથી કે તમે એકદમ જ એક ઉત્સવને ન માણો. પરંતુ તેઓએ એ સમજવું જોઈએ કે તમે જેમ ઉત્સવને માણો છો તેમ તમે પરીક્ષાને પણ તૈયારી કરો. તમે એક બે કલાક માટે પતંગ ચગાવવા આવો અને પછી પાછા જઈને પોતાનું વિવિધ સ્ટડી ચાલુ કર દો તો સારામાં સારું રહેશે અને જો આપડે માનીએ છીએ કે તહેવાર વર્ષમાં એક વાર આવે છે પરંતુ એમને એ પણ સમજવું જોઈએ કે તહેવારે પરીક્ષા અ તહેવાર એક વાર આવે છે તેમ પરીક્ષા પણ જીવનમાં એક વાર આવે છે. તહેવારો તો આવતા રહેશે પરંતુ જો એક વાર પરીક્ષામાં ફેલ થશે તો તેમનું આખું વરષ બગડશે. જેના કારણે તેઓ આખી દુનિયાથી એક વર્ષ પાછળ જતા રહેશે અને જો એક વર્ષ પાછળ જતા રહેશે તો તેમને ખુબ નુકસાન થશે અને તેમના ઘરનાને પણ ખુબ દુઃખ થશે અને એમને પણ પોતાની લાઈફમાં ખુબ દુઃખ થશે કે આ મેં શું કર્યું, મેં મારી લાઈફનું એક વર્ષ બગાડી નાખ્યું તો તેઓએ સમજવું જોઈએ કે તહેવારો જરૂરી છે પરંતુ એટલા બી નહીં કે આપણી લાઈવ જોડે આપણે રમીએ. તમે જાણો છો કે દિવાળી વેકેશન આવે એ તો દિવાળીમાં આપણે એન્જોય કરી લઈએ પરંતુ હા, કેમ? થોડા દિવસો પચશે અઅ ઉત્તરાયણ પચશે અને તેવી તેમની દ્વિતીય સત્રણ પરીક્ષા લે અને દ્વિતય સત્ર પરીક્ષા પતશે તેના પંદર દિવસ પછી તેમની વાર્ષિક પરીક્ષા છે. જે બોર્ડ ની પરીક્ષા છે અને જે ગુજરાત સ્ટેટ તરફથી લેવામાં આવે છે. તો તેમાં તેમાં ચોરી પણ નથી કરી શકતા અને તેઓ કશું કરી પણ નથી શકતા. તો તેઓએ એ સમજવું જોઈએ કે અત્યારે તેઓએ ભણવામાં ધ્યાન આપવું જોઈએ. તહેવારોમાં ઓછું ધ્યાન આપવું જોઈએ. તમારે શું માનવું છે આ બાબતે?
જે હમણાં હાલમાં થોડા દિવસમાં એમની બીજી પરીક્ષા લેવામાં આવ શે પછી તેમની બોર્ડની મેન પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવ-લેવામાં આવશે પણ તેઓ બિલકુલ સમ જતા નથી કે હમણાં હાલમાં હમણાં એ લોકો પર ફક્ત અડધો જ મહિનો જેટલો પણ ચ્યો છે પણ તેઓ બિલકુલ વાંચતા નથી અને એ બધા તહેવારોમાં પડે છે. પરંતુ તહેવારો પણ એક જ વાર આવે છે એ વાત બરાબર છે પણ હવે પરીક્ષા પણ એક જ વાર આવે છે. એટલે આપડે ભણવા પર વધારે ધ્યાન આપવું જોઈએ. તેમ તે બિલકુલ માનતા નથી તો ચાલો આપણે મલીએ પછી.